હલો, હલો અવાજ આવે છે? હલો.
હલો.
અવાજ આવે છે? હલો.
અવાજ નથી આવતો. હલો જેસ, અવાજ કરો.
મને આવ છે. તમારો અવાજ
હલો.
મને આવે છે. તમારો અવાજ, હલો.
તમારે અવાજ આવે છે?
હા, મને આવે છે.
નહી, અહિયાં નથી આવતો અવાજ
મને આવે છે. પણ તમારો.
આવે છે, એમ?
હા.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં, આવે છે અવાજ મારો? હા, આવે આવ્યોને ઓકે ઓકે.
હા હા, કેમ છે. તબિયત પાણી સરસ?
બસ મજામાં, તબિયત પાની સર, તમે કેવો કેમ છો?
બસ મજામાં, આવ અમે હમ.
તો
કેમ ગયો, આજનો દિવસ સારો ગયો?
બસ સારો ગયો, સારો તમે કયો કેવો ગયો આપનો દિવસ આજનો?
હા, અમારોય સારો ગયો હ.
એટલે આમ થડું ઘણું જે કહેવાય કામ ધંધ ઉચારે છે તો પ્રોડક્ટિવ કેવાય એમ બધું કામ બામ. પૂર થ ગયુંને થોડા વેલા નવરા થય ગયા છે.
એમ.
એ રીતનું છે. આજનુ કાર્યક્રમ.
હમ, હમ, આરામ આરામ થઇ ગયો જંમી લીધું એમ.
હો, બધું બરાબર.
હમ.
તો શું કરશું, ટોપિક ઉપર વાતચીત કરશું કે
હે.
ટોપિક ઉપર વાતચીત કરશું કે એમને એમ રેન્ડમ વાતચીત કરશું એમ.
એમને એમ હમ.
એમને મ જ કરશો ઓકે તો કેવો છે તમારો વરસાદ પાણી ની બધું વિસ્તારમાં તમારે.
અહિયાં તો વરસાદ પાણી નથી કઈ, હમ.
અરે હું ભાવનગર અમારે એવું ચા નથી કે વરસાદ ને અત્યારે તો કઈ.
હા, હા, અમે મહારાષ્ટ્ર ચલગાવ.
હુ મહારાષ્ટ્ર.
હા.
તો તમે તો આમાં સિંધીમાં એમય તમે તો કામ કરેલું હછે ને.
હા.
હમ્મ.
તમે કઈ કાસ્ટ્ટમાંશો?
તમામ હિન્દુ. સત્રીય હમ, હિન્દુ સત
આ હા, અમે સિંધી લુંવાણા હમ.
સમજી ગીયો.
હા.
બરાબર છે.
તમારે જોબ છે એમ
ના એટલે મારે બિઝનેસ છે હું પોતે આમ સોફ્ટવેર એન્જિનિયર છું અને મે મારી જોબ મુકીને પછી છે બિઝનેસ મારો શરૂ કરયો છે વનમી કંપોઝ ખાતર આવે ને ફર્ટિલાઈઝર
હા હા. હમ્મ હમ્મ.
તમે શું કરો છો કે હાઉસવાઈફ કે એવી રીતે?
હા હા. બાકી કામકાજ કેવું છે સારું છે?
હઓ સારું સારું.
હા હા.
કેવું ચાલે છે અત્યારે તમે કેમ
હમણાં શું કરોશ?
બસ આજ બિઝનેસ શરૂ છે ને બિઝનેસ માં.
અહીંયા હા બિઝનસ હા હમ્મ હમ્મ.
તમારે શું ચાલે ત્યારે તમારે? ઘરમાં ચાર અહ ચાર જણા.
હા હ હમ્મ હમ્મ.
તમારે કેમ છે ઘરમાં કેટલા જણા છો?
અમે ચાર જણા છીએ હમ્મ.
હું તો એલો પેલા જેવુ નથી રહ્યું પેલા આઠા ને નવ નવ બધા રહેતા. હવે ફિલ થઈ ગયું હમ દો હમારે દો એ રીતને.
હા.
મોદી સરકારનુ બધે કર નાખ્યું એ પ્રમાણે.
હા હમ્મ હમ્મ તમારે કેટલા કોલ થયા આજે?
થયા છે આજ હજી નો મારો પેલો બીજો જ હશે વધારે કોલ નથી મારે જે મારે આ નંબર છે ને એમાં જે આની પેલા જે કરુ એમાં એવું હતું કે મારા ટાસ્ક પૂરા થઈ ગયા હતા. મારા માંથી એટલે કોક બીજા મને કરે તો લાગ અત્યારે પણ જોય જોય ને થઈ ગયું છે ટાઈમ પૂરો
હા તમારા પૂરા થઈ ગયા એમ ને?
હા એમાં ગયા છે આ બીજો નંબર છે મારો.
હા હા અવાજ કેમ ધીમો આવે છે તમારો?
ના એમ નજીક જ છે ફોન તો આવે જ સરખો હજી નથી આવતો? ના તો એ મોબાઈલ ને માઈક્રોફોન એ રીતનું હોય છે થોડું ઘણું.
હા હા.
તમે એમ કેટલું કેટલા સમયથી આમાં કામ કરો છો વર્ક કરો છો?
કેટલા?
સમય થી કામ કરો છો એમ?
કેટલા સમય તઅમે તો હમણાં મારા બીજો દિવસ છે આજે.
બીજો જ દિવસ છે.
હા અમે હું પરમ દિવસે જ મને જોઈન્ટ કર્યો છે એમ મારી નણંદ કરે છે ને એ તો મને પરમ દિવસે જ જોઈન્ટ કરવાની.
બરાબર છે તો તમે મશીનથી બને માં વર્ક કર્યું કે એમાંય નથી કરેલું?
નહી સિંધીમાં એ નથ કરેલું.
સમજી ગયો ઠીક છે. મને અમારે એવું છે પહેલી વાર ગુજરાતીમાં હું પહેલી વાર વર્ક કરીએ બીજું એક પ્લેટફોર્મ હતું એમાં આ રીતે વર્ક કર્યું એમાં રેકોર્ડિંગનું આજ રીતે આવતું.
હા હા હા.
આપણે કરવાનું કોલ, અને એમાં ઈ આપણને અર્નિંગ આપે.
હા, હા.
ઈ રીતનું છે અત્યારે.
હમ્મ. હમણાં ગુજરાતીમાં પહેલો મારી નણંદ કહે, તમે કરો, પછી સિંધીમાં પછી. એનો સિંધીમાં એક થઈ ગયો ટાસ્ક. હવે બીજો ગુજરાતીમાં હવે ચાલુ થાશે.
સમજી ગયો સિંધીમાં કદાચ હવે પૂરું થવા આવ્યું હશે ને?
હા પૂરું થવા આવ્યુંન. હમ્મ.
હજી અમારી ટ્રાન્સ્ક્રિપ્શન ને એ કંઈક આવશે હવે. આવે ત્યારે સાચું.
હા, હા.
એમાં જે આપણે બોલીએ ને એનું લખવાનું આવે, એવું કાંઈક આવે છે. પણ ઈ કહેશે આપ પણને સર જે હશેને કોર્ડીનેટર
હમ્મ-હમ્મ.
ઈ જે પણ હજી એપ્લિકેશનમાં એરર હજી ઘણી બધી, સર્વર એરર છે ને, આ છે ને, તે છે ને, ઈ બધી એરર ઘણી બધી આવે છે હજી.
હમ્મ-હમ્મ.
એવું છે જ્યારે.
અમારે ઈજ કહે કે, તમે ઘરે બેઠા છિઓ, તો થોડોક કરો ઈ કંઈ નવું કામ. મહારાષ્ટ્રમ. આખો દિવસ અહીંયા બપોર પછી અમે ફ્રી હોઈએ એમ.
હમ્મ, એ આ સારું છે. આ જે પાર્ટ ટાઈમ તમારે વર્ક કરવું હોય ને તો આપણે બહુ બેનિફિટ આપે. કોઈ હાઉસવાઇફ છે કે કોઈ પાર્ટ ટાઈમ કોઈને સ્ટુડન્ટ છે તરીકે કરવું હોય ને, તો બહુ સારું પ્લેટફોર્મ છે અત્યારે.
સારું છે એમને. હા, હા. અમને તો ખબર નહોતી, અમાર નણંદ કરતી તી એટલે કહ્યે, તમે કરી તો જુઓ પહેલા તમને ફાવે છે કે નહીં.
આ તો સહેલું. આમાં જે વાતું કરવાની બધા કેમ બધા, અને એમાંઈ ઓળખણ ને એવું તો કાંઈ આપણે હોય નહીં. એમ-નેમ રેન્ડમ વાત-ચીત કરવાની. એટલે બીજી કાંઈ ચિંતા જેવુંઈ આમાં નથી.
હા, હા.
એ રીતનું છે અત્યારે.
હમ્મ-હમ્મ. ચા-પાણી પી લીધા?
હોવ. ના ચા-પાણી એવું છે. હમણાં જ ત્યાં આવ્યો તો. એટલે જમી બેઠા જ છીએ. ત્યાં મોબાઇલ લીધો, હું કઉં લાવો હવે કંઈક થોડો ટાઈમ છે તો કરીએ આજે.
હા, હા. રાતના જમવાનું કેટલા વાગે હોય તમારે? મોડું હોય કે વહેલું?
એટલે રાતમાં? રાતનો એટલે આમ ઘરે બધા આઠેક વાગે જમી લે. હું વોલીબોલ રમવા જવા જાઉં. એટલે મારે પછી દસ-અગિયાર જેવું થઈ જાય.
હા, હા, હા, હા.
એવું છે
અમાર તો આઠ વાગે થઇ જાય બધું પૂરું. અમે છીએ સિંધી પણ અમારી રહેણી-કહેણી એમ ગુજરાતીઓ જેવી છે. વહેલું જમવાનું
ગુજરાતમાં તમારે કાંઈ પહેલા જૂના મકાન, કે એવું કાંઈ એવું કાંઈ ખરા કે?
હા. અમે ગુજરાતમા પહેલા રહેતાને, હમણા બાર વર્ષથી અહીંયાં આઇવા. પહેલા હતું મકાન. હવે તો નથી કાંઈ હમ્મ.
તે પહેલા કયાં જિલ્લામાં જુનાગઢના. ઓકે હા. સમજી ગયો.
હમણાં બાર-તેર વર્ષથી બિઝનેસ માટે અહીંયા મોટા ભાઈ અહીંયા રહેતા, એટલે પછી બે ભાઈઓ ભેગા થઈ ને અહીંયા બિ જનેસ ચાલુ કર્યું.
સમજી ગયો. તમારે ન્યાં શેનો બિઝનેસ ને ઈ?
શું
બિઝનેસ શેનો ઇ તમારે ઓકે એટલે પોતાનો તબેલો છે કે ખાલી મિલ્કની ડેરી આવી રીતે ખાલી
હા ડેરી છે ખાલી પોતાનો નથી ભાડે છ
બરાબર છે સમજી ગયું હ
હમ હમ
સારું કહેય એમાંય આપે જે બે ત્રણ કોમ્યુનિટી છે તો ટોપનોો જ આવે બિઝનેસમાં ધંધામાં ગુજરાતી છે સિંધી છે અને મારવાડી તો આમ કહેવાય ઓલ ઓવર ઈન્ડિયામાં ફેમસ છે
હમ
કેવુ છે અત્યારે
હમ હમ બાકી બહ કયો શું કયો છે
બસ સારું તમે ક કેટલા કોલ છે તમારે આમાં
મારે તો અચી ત્રણ ચાર કોલજ થયા છે
સમજી ગયો
હમ કાલે કોઈ ફ્રી નતું ત્રણ ચાર જણાને મેસેજ કર્યું રાતના પણ ફ્રી નતું કોઈ
મારે એવું છે મને મેસેજ નહીં આવેલા મારે એવું છે મારેવ બી વાડી ન્યા કામ હોય કે નહી તો પછી ઘણી વારમાં ફ્રી જ નથી જ થતો આજે કેટલા ચાર પાંચ દિવસે ફ્રી થયો તો આજે પછું શરૂ કર્યું
આ....
કેવુ છે ત્યારે અને બીજા નંબર કરેલા છે તેમાં પાછ એવું છે કે મોબાઈલ આ મોબાઈલ ઘરનો મોબાઈલ છે ઘરે હોય તે બીજા નંબર સાથે હોય એમાં સર્વર એેરર આવે છે એટલે આ મોબાઈલમાંથી એક વાત થાય છે અત્યારે
હા....
ન્યાય ફ્રી હોય ન્યા કઈ થાય કે એવું નથી
હા હ
ત્યા
મારે આજે બપોર નો કોલ આવ્યો હતો પણ હું ફ્રી નહોતી
અમારે જમવાનું બાકી હતું એક વાગે આવ્યો હતો એટલે મે કીધુ હમણાં તો હું ફ્રી નથી
અમારે પેલા બે ત્રણ જણા એ એક સિંધી છોકરી છે ઈ મેસેજ કરે પેલા કોલ કરું તમને ના હમણાં નત કરો પછી કરશું થોડી વાર રહીન એ ભણે છે એટલે વરી એની સ્કૂલ હો સવરના
ટાઈમ હો ટાઈમ મળે પછી કરીએ પ્રમાણે ત્યારે આપે ઘરના નંબર એડ કરીને ઘરમાં એકબીજા ભગી વાત કરી તોય થઈ જાય એવું છે
એ હા...
એ રીતનું છે અત્યારે
તમને કેટલો ટાઈમ થયો આયા ચોડાયા
મારે આમ સાત આઠ તારીખે હજુું ધોરનો હતો એટલે મારે પેમેન્ટ નથી આવેલું એમ ફસ્ટ ટાઈમ છે હજી
હામ હમ હમ ભાવનગરમાં છે વરસાદ પાણી
ના ના પેલા વરસાદ ની પડી ગયા પેલા પાંચ છ તારીખ આજુબજુ પડી ગઈ એ બહુ સારો વરસાદ પડી ગયો ચાર પાંચચ એક હ ધારે બે કલાકમાં પડી ગયો હતો.
હા હ,
સારો પડ્યો એ પછી પછી બ્રેક પડી ગયો હતો બે ત્રણ દિવસથી સારું પણ હાઉ ઝર્મર, પલાડે નઈ ને એવું ખાલી વાદળ બંધાય છે અને ઉપર ઉપર વઈ જાય છે એ રીત,
હા હા, તડકો કેવો હતો અમના અમારે પેલા આવ્યો થોડા દિવસ,
હા,
પેલા વચ્છમાં આવ્યું મુંબઈમાં કેટલો હતો વરસાદ ત્યારે અમારે અહીંયા ઝરમર ચાલુ હતી જલગાંમાં અમને અહીંયા મુંબઈ સાત કલાક
હ હ,
હમ ત્યાં મુંબઈમાં કેટલો વરસાદ હતો ત્યારે,
તો તમારે આવ્યો જ નથીને હ,
અમારે થોડો ઘણો આવ્યો બે ત્રણ દિવ પછી તો બહુ તડકા નીકળે હમણાં તો બહુ ગરમી છે
ત્યાં બધું અત્યારે વરસાદમાં બફારોય વધારે લાગે, ગરમી હોય ને બફારો એટલે વધારે આપણને પરસેવો પડે બાકી તડકો ઉનાળામાં તડ કો આટલો બધો તીવ્ર ન લાગે તમને,
હા,
હા અત્યારે બારી નાખીને એવું લાગે.
આ તો બપારા જેવું બઉ,
તો કોઈ વધારે છે ,
હમ,
અને વરસાદ પડી જાય ને તો પહ ઘડીકમાં ઠંડો થઇ જાય, પડતો નથી.
હા બે ત્રણ દી પડી જાય તો ઠંડક થઈ જાય હમણાં વચમાં પડીયો તો તો કેવી મસ્ત ઠંડક થઈ ગઈ હતી અમને, કુલર પુલર બંધ કર નાખ્યા પાણીના હા,
હા તો ચાર પાંચ દિવસથી ઉકાળો છે પાછો ઉપડ છે ભાઈ,
હમ હવે પાછો વાર નઈ થઇ ગયો હમ,
શું?
વરી પાછો એઈ જ નઈ ગરમી થઈ ગઈ અમે કુલર વુલર બંધ કરીને મૂકી દીધું, ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે અમે કીધા આવી નહી પડે વરસાદ એમ,
હા ઉનાળા જેવું પાછું થઇ ગયું.
પાછો વારી થઈ ગયોને એવું,
એવું છે અત્યારે,
બાકી સુ કે છ,
બસ સારું છે, તો પાછો કન્ટિન્યુ કોલ કરશું ને આમાં ક ,
હા હા એમાંથી જ કરીશને કન્ટિન્યુ સારું,
બસ તમે જ તે કોણ ક મારેવ છ છે જેમાં કોણ નથી થતા સર્વર એરર આવે મારે છું હું કોઈકનેં કોણ તો મારે એરર આવે છે.
મને કોક કરે ને તો એ ચાલે એવું છે.
હા હા,
એટલે ભાઈ થવાનું તો એક જ છે પણ અત્યારે સર્વરના ઇસ્યુ નહીં બધું ચાલે છે એ લોકોને મેં એને મેસેજ ઇમેલે કર્યા. ઓફિસિયલમાં સોમવાર કે બુધવાર સુધી મે રિસોલ્ કરી નાખશું અમે, કોર્ડિનેટર તો અમને કે છે કરે છે, કરે છે, પણ જવાબ સરખો નથી દેતા એટલે પછી મે, કંપની મેને ફોન કર્યો એટલે ઇમેલ કર્યો હતો કે જેને જવાબ દઈ દે.
હા હા,
હમ હમ
સારું ચાલો તો આપડે બારક મિનિટ થઈ ગઈ થવા આવી ત્યારે તમે કરો પછી કન્ટિન્યુ
હા ભલે ઠીક છે હા.